હલો
હલો
હગારે
કઈ નહી
હ હા મેં વિચાર તારેા ઘેરે આવું
ખાવ ન તો
હા પણ કઈ બનાવડે તારે તો આવું
હ ખાવાની બોલ
પાત્રામાં પાટા બઉ મસ્ત બનાવ હતું કેવી રીતે બનાવે કે નહી મને હો જરા કેમ એટલે મેં બી એક દિવસે બનાવ મને આવડે નહ બનાવતામ
તારા તો અવાજ જ બકટ થાય તે
હલો
હવે હવે
કેવી રીતે બનાવ પાતા તું એમ એક વાર બનાવતા પેલું સ્કૂલમાં આવેલી ત્યારે મસ્ત બનાવેલા હતા તો પછ મને થયું કે મેં ચાલ ને એક જ દિવસે જવાઢારે ઘેરે તો ત્યારે આવા પાટા ખાવા હવેમ આજેમાંજે બનાવ એમ
હા રું આવ તું મે બનાવી મુકુ મસ્ત પાત્રા. ધોઈને મસ્ત પેલું કરીને કઈ કરવા નુની પેલા ગોટા બેસન આવી ને એ લે આવવાનું. ને મિક્સ કરીને કાપી કાઢવાનું ને પછી તળી કાઢવાનું.
પછી આપડે જે ઉપર થી જે તલ ને એવું લખવાનું રહે ને એ લાખી દેવાનું મસ્ત લાગે.
વઘાર માંરવાનું હે ને ઉપર?
હા તરી કાડવાનું પેલા.
બીજું બી કઈ બનાવું પડે પાત્રા થી તો નની ચાલે હે.
હા તો બીજુ હું ખાવાની જે કેઈ તે બનાવી મુકા.
કારેલું કારેલું બનાવજે તું પેલું ભરે તે કારેલા બહુ મસ્ત બનાવે તે હો બનાવી મુક જે તે હો.
હાર તે બી બનાવી મુ કરે.
તે કેવી રીતે બનાવે તેને બી કહી દે ને જરાક કેવી રીતે બનાવ પછી મે બનાવ એકાદ દિવસ મારા ઘરે.
કઈ ની કાપી કાઢવાનું પછી અ અંદર ચટણી ને બધું મિક્સ કરીને તે પેલા છે ને તેમાંથી બધું રસ કાડી લાખવાનો કડવો.
મિક્સ મચેડી મચેડી ને પછી વગારી કાડવાનો અદર કાંદો નહી લખવાનો કાંદો વગેર જ. બના તો મસ્ત લાગે.
મેં તો અમર બનાવે ને તો એટલું કડવું કડવું બનાવે ને તો ભાવે જ નહી એટલે પેલું એને હું કઈ. પેલું મસાલા વાળા બનાવે માટા કરેલા મમ્મી તો અંદર ન મસાલા મસાલા કરીને ખાઈ જમ મે હે. પણ પેલું એનું ઉપરનું પેલું સાટલું રેતું તો કડવું લાગે ખામ જ ની એમ તું એકવાર ખવડાવે ને તે બહુ મસ્ત લાગે એટલે મેં કરું ચાલ એનું બી પૂછી જ લેવાડે એમ કારેલા વાળું.
તું આવે તો પેલા તો મેં મસ્ત બનાવી કે કઈ બીજી ખાવાની ઈચ્છા રે તો એવી કઈ દેજે.
તેવું કે આવા ને ઘેરે આવા ને ત્યારે ત્યારે કેવા હું હું ખાવા તેમ કરને મસ્ત બના ના તું ત્યારે તને બનાવતા બધું બો મસ્ત આવડે હે મને તો આવડે જ ની બધું આવું બધું.
કઈ આવડે ની એ તો તને જ એવું લાગે.
ની મસ્ત એમ જોની રોટલી બી મસ્ત આવે તારી તો ગોળ ગોળ મારી તો રોટલી બી કઈ હારી ની એકદમ એને હું કેઈ ઘઉની ચોખાની રોટલી તો બનાવે તો ગોળ હરખી આવે જ ની. પેલું બનાવતા બનાવતા બી દાજી જવાય.
મને તો આવડે જ ની તે
ઘઉ જુવારની બનાવે કે ની તું
તે બી ની આવડે
હમ્મ તે તો કઈ નઈ એમાં લોટ પેલો બનાવો બાંધવાનો લોટ એનો જુવારની રોટલીનો ને પહિ વેલણ થી વણી કારવાનું, ટીપ ટીપતા નહી આવ હોય વેલણ થી વણી કરવાનું એવું કરવાનું. મારી મમ્મી ઘેરે એવું જ બનાવે પેલું ટીપેલા જુવારના ને એ બનાવે ને પહિ ગરમ ગરમ જ ખાઈ લેવાનું એમ ઠંડા પડી જાય પહિ ને મજા ની આવે ખાવાની.
એનું મશીન આવે તેમાં બહુ મસ્ત થાય.
આવે કે
આવે જ ને તો મસ્ત ફૂલી જાય તેમાં.
પણ અમે કઈ ની અવે ઘેરે પેલું બન બનાયા કરે હઠ્ઠી એટલે વાંધો ની એમ.
આ વખતે તો મેંને મારી મમ્મી એ મસ્ત અ ઘેરેજ પાપડી બનાવી કાઢેલી.
એવું કે તે તે બી મસ્ત તો પેલું મજા આવે ખાવાની એમાં ચોમાસામાં પેલો વરસાાડઉટોય ત્યારે ચાય ને પાપડી હાટે મજા આવે હું ક
હા પહેલી વાર જ બનાવેલી મસ્ત જો ઘેરેજ બનાવી ગલી પણ તેમાં પેલું લોટ પેલું ચોખા ના લોટ કરે ને તે પેલું અંદર એકદમ પેલા જ ભત નું પેલું કરીને કરે ને તેજ હારી આવે એમ તો નિની હારી આવે પેલી વાર કરેલીઈને બરાબર
જઈ હ એમાં પણ બનાવાનું તેમાં
હા બહુ મહેનત જાય વાળ ચાલી ચાલીને થાકી જવાય પેલો હુંકાવા લખવા જવાની તો
હમ પ તડકો હોય તે દિવસ જ બનાવવા પડે તો તડકો નીય તો પછ કાળી કાઢી જેવી પ જાયને એવું બધું જહી
પાસીી બનાવાનો વિચાર કરલ મને તે દિવસે પેલું વરસાદ વારું વાવરણ થઈ ગયેલું એટલે પી બનાવેલી જ નહી
હમ હમ કઈ નઈ અમે બનાવું તે દસે કેવા ને આવજે એવું ઘેર તે દિવસે બનાવવામાં મદદ કરજે મને
ત્યારે અમે પપ્પા સાથે આવે ત્યારે તારી મમ્મી આવેલી તે અમને બહુ ભાવેલી પાપડી મસ્ત લાગેલી
હા તે અમે છે ને લીલા મરચા વાળું પેલું લખીએે કે ને એમાં એમ અમે સાડી બનાવે અમે લીલા મરચાને પેલ વાટટીએેને પછ લોટમાં તેલ લખીએ એમ એટલે પેલી તીખી તીખી મત લાગે એમ એવું બનાવનું એવી મસલા કે તમે એવી બનાવજો બીજી વાર ટ્રાય કરજો
હા અમે લાખેલું ઓછું પડી ગયલું એટલે જરાક મળી આવેલી ને જે જાળી આવી ગયલી પલું દબાયેલી નહી કે નહી એટલે જે જાળી આવી ગયલી એટલે ફૂલે નહ બરાબર
પટલી બનવાની પટલીને થોડી કેમ પેલું એવું લાગે પેલું કાપી કાઢવા એવું કરવાનું વાણ નઈને હરકીતા કાપી કાઢવાને એવું કરવાનું એમ
એવું જ કરવા પડે હવે પાસે બનાવવાના છે થોડાક દિવસ પછી
ને પાપડ પાપડ પાપડ ક રીતે મનેતી તો અમે બનાવે એમાં તો પાપડી જ બનાવી પાપડ આવડે કે નની બનાવડા તમને
પાપડ તો નહી આવડે વેચાતા પણ વેચાતા જ મસ્ત લાગે ગેર બનાવે તો તો નહી ભાવે મને તો
અમાટા તો શું કહીએ પેલું બનાવે નહી એટલે અમે તો પેલા લસણ વાળા રહી ને પાપડ એ લસણ વાળા હિંગ વાળા ન બ હોય તો તે અમે લએ ચાટાને પછી તે ચાલી જ નહી રહી ને પટી જ જાય રોજ ના હવર હવર ખાય હાજે ખાઈ ને પેકેટ માટે કઈ વધારે આવે બી ન તે પેલા ઘેરે બનાવી મૂક્યા તે સારું પડે એમ તેના કરતા તો પછી આપડે પેલા બહાર થી બનાવવા આપી દેએ તે બી હારા પડે હું કઈ
તે સારા પડે અમે બી વેચાતા લઈ આવવાના છે વરસાદ પૂરતા હ
ઘેરે બને પણ એમાં પાપડમાં પણ મહેનત બહુ વધારે જોઈએ અને વધારે ડા્બા પપડ એ બધું એમ યુટ્યુબ પર જોઈ લો એક વાર પણ અમે તેમાં શું કે વધારે મહેનત બો જાય ને લોટ ને હરખું બાંધ પડે પરફેક્ટ ટ હરખું થાય ને તો કઈ થાય નહી
તે તો તેવું જ ઢોકળા મસ્ત લાગે મે ઘરે બનાવું મેં ટ્રાય કરલા ખ કઈ કરવા ન બેસ દહી મિક્સ કરીને પ ચટ ને થોડું પેલું સો સોડા લખી એટલે થઈ જાય મસ્ત પણ મને વગાર કરતા તે ન નહ આવડે બે ત્રણ વાર મતલ પણ બળીને બળી જ એકવાર એક દિવસે પાછી ટ્રાય મારી મસ્ત
દહીં લખી કે તામે એના બે લોટમાં
હા તો દહી જ રાખવા જ પડે ને ત મસ લાગે કે ની તો કડા જેવા લાગે કેને તો ખમન થઈ જાય
લોટ કે મક બાડે હજે જ બાડી મૂકવો પડે કે દિવસ ના બને તો ચાલે
ચાલે જયારે બનાવે ત્યારે એનું તો
તે તો અમે શું કરીએ પેલું ખીરું લઈ આવીએ અમાં તો તૈયાર ને તેનું જ બનાવી ગળી એવું કરી માટે પેલું ઈડલી કુકર માં તેમાં રાખી દીએ એમનમ પછી વગાર મારવા તેમાં તો કઈ કરવાનું નહી વગાર મારે તેમાં હું બરી જાય તેને પેભૂ થોડુંક તેલ ગરમ થાય ને એટલે રાાય નાખી દેવાની રાય જીરું ને બધું એમ ને અમે તોા લીમડી બી લખીએ એમાં એમ ડાયરેક જ ને પહિ પહિ ગોળ ગોળ ફરતા એમ લખી એટલે વગર બરી બવી દે પણ એમ રાઈનેવું બધી બારી કળે ને પહી વગર લખવાનું પછી મજા નહી આવે એમ એટલે તે તે ધ્યાન રાખવાનું એમાં તો
તમારા ઘરે ની તો પણ મને ચાય જ બુબ આવે તમારી મમ્મી બને કેવી રીતને બનાવે ચાય તેમાં હું લાગ તમે
અરે તે માટે કઈ કઈ લાગ રાખી ને વળી ની જ વસ્તુ રાખીએ પણ એમાં અમે એલચી નેવ બધું નાખીએ ને એટલે ઓડર લાગે તેમાં હું આપડે આપડે જ ચાઇ બનાવાની તેમાં મારી મમ્મી શું કરે ખાલી એલચી એલચી લખે વાટી ને બધી બે ત્રણ લઈ લવાની એલચી એમ ને પહી આપ આપડે જાયફર તે થોડુંક તે થોડુંક વાટીને તે નાખી દેવાનું એવું કરવાનું નઈ પેલી ચાય પટટીને આપણા ઘેર બાજુેું ચયમાં નાખે તે ચાય પટ્ટી ને એવું રાખવાનું ને બરાબર ઉકળવાનું એવું કરવા એમ એવું જ બીજું કઈ કરવા એવી જ બનાવીએ અમે તો એમ
જયફલ લખવાનું રે અંદર
હું કેછ
જય જયફર લખે હું અંદર મને તો ખબર જ નહી આજે ખબર પયડી
જાયફર લખે તો મસ્ત સ્વાદ આવી જાયનો એમ તો મસ્ત આવે સ્મેલ અમે ચાય પીને અત્યારે થોડીક જાયફર ની સ્મેલ આવે પણ એમ ખબર નહી પડીહી કે જઝાયફ લખેલુંરમ થોડું જ લખવાનું એમ મસ્ત લાગે જાયફર ફરવડી ચાય બી
તે બનાવી જોવાએ
બનાવજે, બનાવજે. ખાવાનું-પીવાનું હોય ત્યારે અમારે ઘેરે.
બોલાવે છે નહી તો કેવા ક આવે.
બોલાવું ણ બોલાવું પણ તમે તો આવે નહી ને કામ કામ એમ કહીંને બહાના કાઢી દઈએ એટલે આવે તો નહી તમે તો હું કરીએ?
હવા આવીશ એક દિવસે જ ટાઈમ કાઢીને.
ઘેરે આવે તો પેલી કરસાટી તમારે બનેલી છે તે લેટા જાજો
એક દિવસે પપ્પા હતા આવી હતી લેવા વિચાર કરલો પણ હવડે તો પપ્પાને ટાઈમ જ નહી મળે એટલે આવ જ નઈ તે દિવસથી ક્યા કરતીશે? કામ કરવા દઈ.
તો હા જવટા મોડું થતું હશે કે બાહુ
હા મોડું થઈ જાય એટલે જ ને
કઈ નઈ કઈ નઈ આવજે આવજે શાંતિથી મૂકી લે છે તમારી કરહાડી બાડીને તે મમ્મી કયા કરે કે કેડી સાડ આવવાની? બેનપણી એમ તોમે કીધું આવહે આવહે એના પપ્પા પણ ટાઈમ માં લેટી દેશે એમ એટલે જલ્દી આને લઈ જજો એમ
તે તે દિવસ મેં બી ઘરે વાત કરીએ કરું. પણ તો જાહું જાહું કે કરે ને લાવે જ નહી.
એવું જ એવું એ લોકોને કામ બહુ કે પા હું પપ્પા લોકો એના થાકેલા રહી એટ આવી પા હું તનું બહુટા સુદી હું કે
તેજ તો
હા રું ચાલ તો મેં આવું ઘેરે બધું જમવાનું બનાવી રાખજે હારું હારું.
હા ર તો બનાવી મુકાાતાને
હંધ પડી રહ્યા આવટા વખાતે વખા જેવી આવી જવા એટલે એટલું તો બનાવી મે ટ્રાય કરું ને કે બનાવે તું આજે જોઉમ ને મે એમ
મને તો લાગે તમારે આવતા આવતા અઠવાડિયે નીકળી જાય હ
નીરે ન આવું આવું આજે હાજે આવું ને આ કામ ઘેરે છે. થોડુંક પટાઈ દેમ. ને ભ પપ્પા અનેને મમ્મી ને એમને આવીએ બધા ભાઈ સાથે.
હા રુ તો
હાારું ચાલો તો
ચાલ